હાલો.
હાલો મારો અવાજ આવે છે?
હા, મિત્ર આવતો છે, ને મારો અવાજ આવતો છે, ને મિત્ર?
હા હાલો તમારો અવાજ નથી આવતો મિત્ર
હલો આવતો છે, મારો અવાજ?
હા, અમના આવતો છે, શું કરી રહ્યા છો?
કસું નહી બેેસેલા છે.
હા, હા તમે અમના કઈ કામમાં છો, કે એમ જ?
ના એમજ બેસેલા છે.
બરાબર ને ઘરે બધા કેવા છે?
બધા સારા છે, તમારે કેવું ચાલે?
અમારો અમણાં સારું જ છે, બધા સારા છે, ઘરે હું પણ સારો જ છે.
ઓકે સ્ટડી બીડી કેવી ચાલે?
ચાલતી છે, હમણાં તો એમ તો હમણા હાલે છે, કારણ કે તમને ખબર જ હમણા ચોમાસા દરમિયાન વરસાદ બો રેય તો શાળાઓ અને કોલેજ અમુક સમય દરમિયાન બંધ રહેતી હોય છે.
પર હું કે ઘરે રોપણી બૉપની?
હા રોપણી ચાલતી છે, આમના પતવાની થોડા દિવસમાં
તો શું તમે ફ્રી હોય તો ચાલો ને આપડે કોઈ એક વિષય પર... થોડી ઘણી ચર્ચા કરીએ.
હા, કરી શકીએ.
હા, તો એમ આપડે જોવા જઈએ તો હાલના સમયમાં જે. મોબાઈલ અને સોશિયલ મીડિયાનો એમ ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે. તો શું તમે એના વિશે મને થોડી ઘણી માહિતી આપશો? હું પણ એમાં તમને થોડો ઘણો સહકાર આપીશ
હા, કઈ નઈ ચોક્કસ આપી શકીશ.
હા, તો જનાવો ને?
કે મોબાઈલ અને સોશિયલ મીડિયા હાલમાં ખૂબજ આ બધું, હાલો, મારો અવાજ આવે છે? મોબાઈલ અને સોશિયલ મીડિયા માટે ક કહી તો આપણે આધુનિક, આધુનિક યુગને, માહિત અને ટેકનોલોજીનો યુગ પણ કહેવામાં આવે છે. આજે મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. મોબાઈલ ફોન દ્વારા આપણે વિશ્વના કોઈ પણ ખૂણામાં રહીને. સાથે જયારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી વિતારો અને અનુભવ આપણે કરી શકીએ. મોબાઈલ
મોબાઈલ વિશે તો તમે જાણતા જ હશો મોબાઈલ ફોન એ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેના દ્વારા કોલ ઇન્ટરનેટ ફોટોગ્રાફી વિડીયો ઓનલાઈન બેંકિંગ અનેક પ્રકારના કામો કરી શકે છેએ જેવી રીતે સબમિટ કરી શકે છે. સોશલ મીડિયા વિશે પણ તમે જાણતા હશો સોશલ મીડિયાએ એવું ઓનલાઈન માધ્યમ છે જેના દ્વારા, લોકો એકબીજા સાથે જોડાઈ શકે છે. ફોટો અને વિડીયો શેર કરી શકે છે સમાચાર જાણી શકે છે અને પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે, સોશિયલ મીડિયાના લોકપ્રિય માધ્યમો તો તમે જાણતા જશો જેવા કે વોટ્સએપ છે ન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલીગ્રામ, ટ્વીટ વી રીતે મોબાઈલ ના સંચારણમાં બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટમાં મનોરંજનમાં અને આગ્ય સે શિક્ષણ જાણીતા વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ ની તૈયારી મોબાઈલ દ્વારા કરી શકે છે. બેંકિંગ અને ડિજિટલ યુપીઆઈ નેટ બેન્કિંગ અને મોબાઈલ વોલેટ દ્વારા સરળતાથી પૈસાની લેવડ દેવડ કરી શકે છે. એવી જ રીતે મનોરંજનમાં હલો
હા અમને અવાજ બરાબર તમારો કપાત છે અવાજ
થોડું નેટવર્ક ઇસ્યુ લાગે
હા હા.
હમ્મ. આપડે મોબાઈલ દ્વારા જેવું કે મનોરંજનમા ગીતો સાંભળીએ ફિલ્મો જ જોઈએ ગેમ રમવા અને પુસ્તકો વાંચવા મોબાઈલ ઉપયોગી તેમજ આરોગ્યમાં પણ ડોક્ટરની ઓનલાઈન સહાય લઈ શકીએ એપોમેન્ટ અને આરોગ્ય સંબંધિત માહિતી મેળવી શકીએ છીએ. સોશિયલ મીડિયા ને કેટલીક મર્યાદાઓ પણ છે. દુનિયાભરના લોકો સાથે સંપર્ક મોબાઈલ નું વ્યસન લાગી શકે છે અભ્યાસમાં ધ્યાન ઓછું થઈ શકે છે ખોટી અને ફેક ન્યૂઝ ઝડપથી ફેલાઈ જાય છે. સાયબર ગુનાઓ ઓનલાઈન અને છેતરપિંડી હેકિંગ ભય રહીયો છે આંખો ગરદન અને ઊંઘની ખરાબ અસર પડે છે પરિવાર સાથે સમય ઓછો
છે વધુ ઉપયોગ માનસિક તણાવ અને એકલતા વધુ ગેરફાયદાઓ પણ છે એ જોવા મળે છે તમે પણ કઈ જણાવો
હા તમે તમે કહ્યું સાચું જ છે કારણ કે તમે જે કહ્યું એ પ્રમાણે આપણે એમ જોવા જઈએ જે મોબાઈલ અને જે સોશિયલ મીડિયા છે એ એમ સારી એ બાબત છે ને ખરાબ બાબત છે કારણ કે એમ આપણે જોવા જઈએ તો આધુનિક યુગમાં જે મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ર ગયા છે આજે લોકો મોબાઈલ દ્વારા એકબીજા સાથે સંપર્કમાં રહે છે માહિતી મેળવે છે શિક્ષણ લે છે.
તમારો અવાજ જ કપાતો છે
હમણા બરાબર આવે
હા આવતો છે
હા બરાબર તો મેં કહ્યું કે જે હમણાં આપણે માહિતી મોબાઈલમાંથી કે જે સોશિયલ મીડિયા માંથી આપણે માહિતી લેતા હોય મેળવે છે શિક્ષણ લે છે મનોરંજન કરે છે અને ઓનલાઈન કામ પણ કરે છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ લાભદાયક છે પરંતુ તે અતિરેક ઉપયોગ નુકસાનકારક પણ બની શકે છે. તો એમ આપણે જોવા જઈએ તો મોબાઈલ નો તો બહુ મોબાઈલ એમ વિવિધ ક્ષેત્રમાં એમ એનો ઉપયોગ થતો હોય છે જેમ કે, ફોન કોલ અને વિડીયો કોલ દ્વારા વાતચીત. ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવવી. ઓનલાઈન અભ્યાસ અને પરીક્ષા ની તૈયારી. બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ જેમકે યુપીઆઈ નેટ બેન્કિંગ. તમે કહે છે એ પ્રમાણે, ને ઓનલાઈન ખરીદી, ટિકિટ બુકિંગ, અને ફોટો અને વિડીયો બનાવવો. ને આપણે જીપીએસસી દ્વારા, આ જીપીએસ દ્વારા માર્ગ શોધવો. સરકારી સેવાઓને દસ જે દર જો હોય છે દરખાસ, તો એ રીતે ઉપયોગી છે ને એમ સોશિયલ મીડિયા એમ જોવા જઈએ. તો એની અંદર, જે સોશિયલ મીડિયા લોકોને એકબીજા સાથે જોડે છે ને તેના મુ મુખ્ય જે ઉપયોગો છે એ મિત્રો અને પરિવાર સાથે, સંપર્કમાં રહેવું કે પછી સમાચાર અને નવી માહિતી મેળવવી. ફોટા, વિડીયો અને, વિચારો શેર કરવા શિક્ષણ સંબંધિત સામગ્રી શીખવી. પોતાના વ્યવસાય અને ઉત્પાદનનો, પ્રચાર કરવો રોજગાર અને કારકિર્દી વિશે માહિતી મેળવવી સામાજિક, જાગૃતિ થ
હલો.
હલો.
તમારો અવાજ કપાતો
શું હમના બરાબર આવે મારો અવાજ
હા આવ તો છે હવે.
હા તો હું કહું. કે જે સોશિયલ મીડિયા છે એના કેટલા બધા એમ ફાયદાઓ છે. જેમ કે દુનિયાભરની માહિતી તરત જ આપણને મળી જતી હોય છે. શિક્ષણ અને જે સરળ અને સુલભ બને છે. સમય અને ખર્ચની બચત પણ થાય છે. ઓનલાઈન કમાણી અને વ્યવસાયની તક પણ આપણને મળે છે. આપત્તિ ના સમયે ઝડપરથી આપડણે એકબીજાના એમ સંપર્કમાં આવી શકીએ છીએ. નવી કૌશલ્યો અને જ્ઞાન મેળવવામાં મદદરૂપ મળે છે એના થકી આપણને હમ. એમ આપડે જોવા જઈએ તો મોબાઈલ અને સોશિયલ મીડિયા ના કેટલાક ગેરફાયદાઓ હશે મિત્ર. જેની અંદર આમ આપડે જોવા જઈએ. તો વધુ ઉપયોગ થી સમય નો બગાડ થાય છે. અભ્યાસ અને કામમાં ધ્યાન ઓ શું થાય છે આપણું. આંખો ગરદાન અને ઊંઘ પર ખરાબ અસર પડે છે. એમ એના કેટલાક બધા ગેરફાયદા છે. ને એના માટે આપણે સુરક્ષિત ઉપયોગ માટે અમુક સૂચનાઓનું પાલન પણ કરવું જોઈએ. કેમકે એની અંદર આપડે જોવા જઈએ તો જે દરરોજ મર્યાદિત સમય છે. સુધી મોબાઈલ અને સોશિયલ મીડિયા વાપરવું વાપરવું જોઈએ. અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવું જોઈએ. મજબૂત પાસવર્ડ અને બેન્ક સ્ટેપ વેરિફિકેશન નો ઉપયોગ કરવો જોઈએ. એમ આપણેે જોવા જઈએ તો જે હું જો કહું તો મોબાઈલ અને સોશિયલ મીડિયા આધુનિક જીવનની એમ મહત્વપૂર્ણ જરૂરિયાત છે એમ તો તેનો સમજદારીપૂર્વક અને જવાબદારીથી ઉપયોગ કરવામાં આવે તો. તે શિક્ષણ વ્યવસાય સંચાર અને વિકાસ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે પરં તું તેનો અતિરેક ઉપયોગ ટાળવો અને સંતુલિત જીવનશૈલી અપનાવી એટલી જ જરૂરી છે આપણા માટે કારણ કે એક બીજા પછી આપણને એની ખરાબ અસર પણ જોવા મળે તો તમે અને ન્યવા તો આવી જ રીતે મારી જોડે બીજી વાત પણ વાત કરતા રહેશો.
હા તસ નહી.